કેમ છો? બીજામાં હ, બસ કંઈ નહીં, એકદમ મજામાં. એટલે કંઈ ની આપડે- આપડે એક ચર્ચા કરવાની છે પ્રદુષણ વિશે વધી રહેલા પ્રદુષણ વિશે ને એ માટે. એ માટે એવું બધું કેવી રીતે વધી રહ્યું છે અને મને ચર્ચા વિચાર કરીએ બીજું શું.
આ શું છે.
એ જ. આમ વધી રહેલી છે ભારતમાં ને પણ સમગ્ર વિસ્તાર માં આપડે થોડું વધુ પ્રમાણમાં જોવા મળે છે બીજું તો શું કએ આપડે. માનવીને પોતાના શ્વાસ ને વિકાસ માટે પ્ર પ્રકૃતિ નું સંતુલન બગાડ્યું છે જેના કારણે પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણે જોઈએ છેએ તે મુજબ પ્રદુષણ ના ઘણા બધા પ્રકારો આપણને જોવા મળી રહ્યા છે તો એ બાબતને તમા શું કેવું છે.
હા તમારી વાત બરાબર છે. હવે બ સરકારે પણ હવે ઘણા બધા ઝાળવા કાપીને ઘણી બધી ફેક્ટરીઓ ઉત્પાદન કરી છે જેમાં ઘણું બુંદુ પ્રદુષણ હવે પાણીમાં મોકલવામાં આવે છે અને બીજું હવા દ્વારા બહાર કાઢવામાં આવે છે જેથી કારણે હણા ઘણા બધા તળાવોમાં જે પ્રદૂષણ જે લખવામાં આવે છે જેને કરીને ઘણા બધા જીવો તળાવના નષ્ટ થયા છે માછલીઓને પણ ઘણું બધું નુકસાન થયું છે અને જો જે હમાન પ્રદુષણ મોકલવામાં આવે છે જેના કારણે વાયુ પણ દૂષિત થયું છે. અને ઘણી બધી સમસ્યાઓ રોગો માનવીને જ્યાં નજીકના વિસ્તારોમાં રહે છે ને તે લોકોને પણ પ્રસરી ગઈ છે જેથી કરીને તેઓ દરરોજ કઈ ને કઈ નવી નવી બાબતોમાં બીમાર પડે છે અને એ લોકોને ખર્ચો પણ ઘણો બધો આવે છે દવાખાને જવું પડે છે અને તેમને તબિયતનો ખરાબ ભોગ માનવો પડે છે અને જેથી કરીને તે લોકોનું માનસિક સંતુલન ખરાબ થાય છે એટલે ઘણું પ્રદૂષણ ઘણા બધા માનવીને પણ તકલીક આપી છે એ આપણા કારણે થઈ રહ્યું છે આપણે ઘણી બધી નવી નવી ફેક્ટરીઓ ઉત્પાદન માં આગળ લાવ્યા છે જેથી કરીને ઘણા બધા રોગો પ્રણી ના પ્રદુષણો થી કારણે આપણે જે પાણી પીએ છીએ તેમાં પ્રદુષણ આગળ આવ્યું છે જેથી કરીને પણ ઘણા બધા રોગો ન સામનો કરવો પડ્યો છે.
હા એવી રીતે આપડે પ્રદુષણમાં ઘણા બધા પ્રકારો જોવા મળે છે જેમ કે વાયુ પ્રદુષણડ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ જેવા ઘણા બધા પ્રદુષણો જોવા મળે છે તો આપે વાયુ પ્રદુષણ પર ચર્ચા કરીએ વાયુ પ્રદુષણમાં વાહનો કારણે હવામાં ઝેરી વાયુનો ફેલાવો થાય છે. બાળકોના રસ્તા માટે ખુબ હાનિકારક તે વાયુ ગણાવ શકાય છે એ નથી વાળું અટકાવવા માટે આપડે ઘણી બધી ફેક્ટરીઓ ના ધુમાડાને બંધ કરવા જોઈએ. તિઓને બંધ કરવા જોઈએ. ધુમાડા વાળી વાહનોને બંધ કરવા જોઈએ એવી આપણે ચર્ચા વિચારણા કરીએ.
હા તમારી વાત બરાબર છે કે પ્રદુષણ ધુમાડાને કારણે પ્રદુષણ ખુબ વધી રહ્યું છે તેથી કરી ણા બધા આજુબાજુની જે લોકોની વાડીઓ છે તેમાં પણ ધુમાડો વગ પ્રસરી રહ્યો છે જેથી કરીને તેમને ઘણા વર્ષોથી ક્યારેયમાં આપી. ઘણી અછત આવી છે એમ કે ધુમાડાને કારણે હવે કેરીનો વિકાસ પણ થઈ શકતો નથી આજુબાજુના જે ખેતરો છે તેમાં જે ધીમાડુ ઉત્પન્ન થ થઈને જાય છે ને. તેમાં હવે કેરીને કેરીને બી પાકને ઘણો બધો દુષ્ફળ થઈ રહ્યો છે જેથી કરીને કેટલા ઘણા વર્ષો થી આજુબાજુના વાળાઓમાં કેરી બી કુલ આવતી નથી જો આગળ ફેક્ટરી ન હતી ને ત્યાાર સુધી આગળ સુધી માં ઘણી બધી કેરીઓ આવતી હતી પણ જંથી ચાલુ થાય છે તેના પ્રદુષણના કારણે હવા દુષિત થઈ છે જેથી કરીને ફળમાં પણ ઘણું બધું નુકસાન થયું છે. જેથી કરીને હમણાં બિલકુલ હાલમાં ઘણી બધી કેરી આવતી નથી હમણાં ખુબ ઓછી કેરી આવે છે જેથી કરી કારણે આવકમાં પણ ઘણો ફેર જોવા મળ્યો છે પ્રદૂષણ કારણ જે હવા આપડા શ્વાસમાં પણ જઈએ છે. જેથી કરીને માણસને પણ ઘણી બધી ન નુકસાન નો ભોગ બનવો પડે છે હવે જો જે પાણી તળાવ ને એવું જે નાખવામાં આવે છે જેના પ્રદુષણ ના કારણે પાણી આપડણે પીએ છ છે જેથી કરીને તેથી આપણે માંદા પડીએ છીએ. ઘણા બધા રોગો થાય છે જેને સારું કરવાવામાં આપણે દવાખાને જવું પડે છે તેમાં ઘણો બધો ખર્ચો આવે છે તેમાં આવકમાં બી ફેર પડે છે. એટલે આ પ્રદૂષણને કારણે આવક થી માણીને ઘણી બધી સમસ્યા ઉત્પન્ થઈ છે.
હમ તમે કે એ મુજબ બરાબર છે જડ પ્રદુષણમાં આપડે જોઈએ કે ફેક્ટરી ના ધુમાડા કચરા ઓતો આપડે નદી માં નાખીએ છીએ તો એ પાણી આપડી ઉપયોગમાં લઈએ તો આપણને એ પાણી એ ઉપયોગમાં લેવાથી સ્વાસ્થ્ય હાનિકારક થઈ શકે છે તેના આપડે માના પડી છે કે જે દવાખાને જવું પડશે દવાખાનાનું સારવાર સારી મળીએે તો આપણે સારા હોય થઈ છીએ. નહી સારા થયા હોવાથી આપણને ઘણા મોટા રોગ નો સામનો કરવો પડે છે. તેથી આપણેે ઉપયોગ ઓછો કરવો જોઈએ ના પાણી કચરા નિકાલ પાણીમાં નાખવાનો બંધ કરવા જોઈએ આપડે
ત તમારી વાત બરાબર છે બધી ફેક્ટરીઓમાં જે ગંદુ પાણી જો તળાવમાં નાખવામાં આવે છે જે પાણી આપડણે પીએ છીએ જેથી આપડણે માદને એવું પડીએ છીએ તેના માટે આપણે આંદોલન કરવા જોઈએ કે જે પાણી અમે પીએ છીએ તેમાં પ્રદુષણ વાળું પાણી ન રાખવું તેથી કરીને અમારું પાણી પાણી સ્વચ્છ રહે અને અમે માંદા ના પડે તે માટે આપણે ઘણા બધા અભિયાનો કરવા જોઈએ બધી સંસ્થાઓ સાથે જોડાઉ જોઈએ અને આગળ વધવું જોઈએ કે એ ફેક્ટરીને બંધ કરાવવી જોઈએ જે પ્રદુષણ કરાવ છે જે હવામાં પ્રદૂષણ કરે છે પાણીમાં જો ગંદુ પાણી નાખવામાં આવે તો આપણને પીવા માટે સ્વચ્છ પાણી ક્યાંથી મણે જેથી કરીને ઘણા બધા પશુઓ પણ મૃત્યુ પામે છે તે પાણી પીને અને તેમને ઘણી બધી અસરો જોવા મળે છે જેથી કરીને એવું બધું પાણી જો આપણે ન પીવું જોઈએ અને એના માટે નિકાલ માટે આપણે ઘણા બધા અભિયાનો કરી તે ફેક્ટરીઓને બંધ કરાવવું જોઈએ અને સરકાર સરકાર ને એ માટે માંગ કરવી જોઈએ કે આવી બધી ફેક્ટરીઓ બંધ કરાવે છે થી કરીને પ્રદુષણ ઓછું થાય અને આપણા શવાસને પણ સારું રહે હમણાં દિલ્હીમાં કેટલું પ્રદુષણ વધી રહ્યું છે તેમની તેમની હવામાં એટલું પ્રદુષણ છે કે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે જેથી કરીને દિલ્હીમાં હમણાં ઘણા બધા લોકો બીમાર પડે છે અને માંદા પડે છે ખુબ ખર્ચ થાય છે તેમ દવાખાને દાખલ કરવામાં આવે છે જેથી કરીને તેમનું તબિયત અને માનસિક ક્ષમતા પણ ઓછી થઈ જાય છે હવામાં જો પ્રદુષણ વધારે હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે એ આપડણે માંદા પડીએે છીએ દવાખાના નો ખર્ચ કરવો પડે છે અને ઘણા સમય સુધી ઘરે રહેવું પડે છે તેથી પ્રદૂષણ ખુબ જ વિકટ સમસ્યા છે
હા એ જ રીતે વાયુ પ્રદુષણ જળ પ્રદુષણ આપણે જોયું તે એવી રીતે ભૂમિ પ્રદુષણમાં આપને ઘણું પ્રદુષણ જોવા મળે છે પ્લાસ્ટિક ના બડો જમીન પર ફેકાઓ અને રાસાયણિક ખાતર નો વધુ ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુ ખોવાઇ જાય છે ફળદ્રુપતા હોવાના કારણે પાક નિષ્ફળ જાય છે અને પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ઘણી હાલાકીનો સામનો કરો પડે છે તેથી એ લોકોને આવક માં જે પૂરતી આવક મળવી જોઈએ તે મળતી નથી અને તેમને ખુબ હાલાકીનો સામનો કરવો પડે છે તેથી આપણે સરકારને શ્રીને એમ આંદોલન કરવું જોઈએ કે રાસાયણિક ખાતા ન ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પ્લાસ્ટિક નો નાબૂટ કરાવ જોઈએ એ બાબતે સરકાર શ્રીને રજુઆ કરવી જોઈએ તે માટે આંદોલન ઘણો થ કરવા જોઈએ તો બધા પડવું જોઈએ. એવી જ રીતે આપડણે ભૂમિ પ્રદુષણ જોયું તેવી જ રીતે આપણે ધ્વન પ્રદુષણમાં ધ્વનિ પ્રદુષણમાં આપણે જે વાહનોના ધુમાડા વાહનોના હોર્ન નો અવાજ અને આપડે જોઈએ તે મુજબ લગ્ન પ્રસંગોમાં ઘણા અવાજ વાળા બધા ફટાકડા દિવાળી ના તહેવારોમાં હજાગડા ફોડીએ છે એને હવાજના કારણે પણ ઘણા બધા ધ્વિની પ્રદુષણો થાય છે તે અટકાવવા માટે સરકાર દ્વારા આંદોલનો કરવા જોઈએ કે આ બધા અવાજ વાળા સાધનો નો ઉપયોગ ઓછો કરવો જોઈએને જેમ મને તેમ ઓછો અવાજ કરવો જોઈએ તેથી પ્રદુષણ નો અટકાવો થાય થઈ શકે છે એ બાબતે તમારે શું
હા એ વાત તમારી બરાબર. હવે જો લગ્ન પ્રસંગે આપડે મોટા મોટા ડીજે મંગાવીએ છી જેથી કરીને તેનો અવાજને કારણે ઘણું બધું પ્રદુષણ થાય છે એટલે તો સરકારે બાર વાગ્યા પછી વધારે પૂરતુ જે વગડ ઉપર પ્રતિબંધ મૂક્યો છે જો એવું કરવામાં આવે છે તો આપણને સીધા જેલમાં મૂકી દેવામાં આવે છે એથીને આપડે તેના માટે પરમિશન લેવી પડે છે પણ સરકાર એટલી મોટી પરમિશન આપતી નથી કે આપડે બાર વાગ્યા પછી કે બે વાગ્યા પછી વધારે પોટ મોટા અવાજમાં આપડણે ડીજે વગાડી શક તા નથી એટલે તો સરકારે એવા કાયદા બનાવ્યા છે કે વધારે પ્રદુષણ ન થાય અને તેથી કરીને બધા લોકોને તકલીફ ના પડે બધા સૂતા હોય તો ડીજે વધારે જોરથી અવાજ કરવાથી બ તકલીફ પડી શકે છે એથી કરીને અવાજ ઓછો થાય તે માટે સર હોય ઘણી બધી તાલીમ ચલાવી છે અને તેમાં આપડે જોડાવું જોઈએ કે વધારે અવાજ ન થવો જોઈએ અને પ્રદુષણ ઓછું થાય તે માટે આપણે ઘણું બધું વિચારીને આગળ વધવું જોએ આપડે એવી બધી સંસ્થાઓ સ્થાપવી જોઈએ કે જેમાં પ્રદૂષણ મુક્ત થાય તેવી બધી સંસ્થાઓ સા સાથે જોડાય તેમાં પ્રચાર કરવો જોઈએ અને બધાને સહયોગ આપવો જોઈએ કે પ્રદુષણ ઓછું કરે. અને આવી બધી વધારે પ્રદુષણ પેલાથી કંપનીઓ છે એને આપડે બંધ કરાવવી જોઈએ એ તમારું શું માનવું છે?
તમારી વાત એકદમ બરોબર છે આ બધી કંપનીઓ ના કારણે આપના શ્વાસ સાથે આપણા આસપાસ રહેતા પાણી પક્ષીઓને પણ સ્વાસ્થ્ય અને જીવનને પણ ખુબ નુકસાન થઈ શકે છે એના કારણે એ લોકો ના જીવનને પણ ઘણો બધો રોગચાળો ફેલાઈ શકે છે. આપણે જાણીએ તે મુજબ પ્રદુષિત વાયુ વાયુના પ્રદુષણ વાળા વાયુ એ લોકો પશુ પક્ષીઓ ના સ્વાસ્થ્યમાં જાય તો એના કારણે પણ એ લોકો નો ઘણા બધા પશુ પક્ષીઓનો જીવ ગુમાવો પડે છે તેવી રીતે પ્રદુષિત વાળું જળ પી પછી એ લોકોને પણ ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે અને ઘણી વાર મૃત્યુનો સામનો કરવો પડે છે. તેથી આ બધા આપણે પ્રણી પ્રદુષણને રોકવા માટે આપડણે ઘણા બધા આંદોલનો કરવા જોઈએ આપણે જોઈએ તે મુજબ પ્રદુષણ રોકવા માટે આપે વૃક્ષો વાવવા જોઈએ અને પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરો તેથી આપણે પ્રદુષણ થતુ અટકાવી શકીએ છીએ અને આપણું સ્વાસ્થ્ય સારું અને
હા તમારી વાત બરાબર છે આપડે જાણીએ જો આપડે બજાર જઈએ તો આપણને પ્લાસ્ટિક ની કોથળી આપવામાં આવે છે તે બિલકુલ આમ નષ્ટ થતી નથી કેટલા વર્ષો સુધી એવી લખી દેવામાં આવે છે તો બી કેટલા ચાર થી પાંચ વર્ષ સુધી બી એવી જ આપણને જોવા મળે છે. તેથી કરીને પ્રદુષણ ખુબ જ વધી રહ્યું છે એટલે આપણે પ્લાસ્ટિકની થેલી નો ઉપયોગ બંધ કરવા જોએ એને કા આપની ઠેલી નું ઉપયોગ કરવા જોઈ છીએ જલ્દી નષ્ટ થાય જાય અને આપણે પ્લાસ્ટિક નો ધેલો બિલકુલ કુલ ઉપયોગ કરવો જોઈએ નહી જેથી કરીને આપણે પ્રદૂષણ ને અટકાવી શકાય છે અને એવી બધી ઘણી બધા શહેરોમાં એટલું પ્રદુષણ થઈ ગયું છે કે તા શ્વાસ લેવાનું પણ મુશ્કેલ છે જેમ કે આ બધા જગ્ય ગંદુ પાણી નાખવામાં આવે છે ને તેથી કરીને બધા લોકો જે પાણી પીય છેને એમાં બીમાર તેનો ભોગ બને છે અને ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ થાય છે તેથી કરીને આવી બધી જગ્યાએ પાણી પાણી ન નાખવું જોઈએ જેથી કરીને બધાને સ્વચ્છ પાણી મળી શકે અને બધાની તબિયત બગડે ચાલો તો ચાલું આપડે મળી લએ ચાલ ચાલું ચાલ